હલો.
હા.
આવે છે અવાજ.
હા આવે છે અવાજ.
હા તો આપણે જો આ ક્વેશ્ચન ઉપર હતા કે યુનરી માઇનસ અને બઇનરી પ્લસ તેમાં ખાલી જો આપણે જે પ્રોગ્રામ કરેલા છે. તેમાં કેવું કે કોઈ જે રકમ હતી. તેનું જે પ્લસ હોય તેનું માઇનસ થાય માઇનસ હોય તેનું પ્લસ થાય એટલે કે જે ચિ બદલી દેવામાં આવતું હતું માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ.
એટલે બદલી દેવાવામાં નતું આવતું પરંતુ એનું કામ જ એવું છે કે તમારી જે વેલ્યુ હો ને એને એની વિરુદ્ધ વેલ્યુમાં ફેવી નાખે જેમ કે તમારે પ્લસ માં જવાબ આવતો હો ને તો માઇનસમાં જ આવી જાયજબ એવી રીતે.
હા હા સા કેમાં કઈ આપણે સરવાળો. કે એવીી કોઈને એક્સ પ્લસ વાય કરી શકીએ એમાં.
ના એમાં તો હવે મને નથી આવડતું. થતું હશે તો પણ બાકી જો આપડે તમે જે પ્લસ વાળું કીધું ને યુનરી પ્લસ.
હમ.
હા તો એવી પ્લસ વાળામાં તો થઈ શકે છે કે તમે અમે એમાં. પણ એમાં તો પ્લસ કરવાનું જ આવે છે આપણે કોઈ પણ બે વેલ્યુ લેવાની હોય અને એનો સરવાળો કરવાનો આવી રીતે જ આવે છે એ પ્રોગ્રામમાં તો પણ ખાલી થોડુંક. અંદર બદલાય છે લોજિક આપડે અલગ રીતે વાપરવાનું જેમ સાદી રીતે વાપર. ને એવી રીતે નહી પરંતુ કોઈ બીજા ઓબ્જેક્ટ બનાવવાનું એના થ્રુ કોલ કરાવાનું એવી રીતે.
હમ હમ બરાબર સમજ તો. અને જો આપણે પહેલા તો જે ફસ્ટ સેમેસ્ટરમાં કવું હતું. કે લૂપને વગેરે એરેન એ તો ભણ્યા હતા પરંતુ આ તો જો. જી આપ સેકન્ડ સેમેસ્ટર. છે તેની એક્ઝામમાં પણ આવું બધું તો પૂછાય છે લુપ્સની ટાઈપ્સ અને એરે ટુ ડાયમેન્શનલ વન ડાયમેન્શનલ જે એરે છે. સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એ તો લગભગ આ વખતે જ આપણેે પડ્યા. પરંતુ એવું પણ પૂછાય છે એને ફાઇલવાળું તો આપણે જે સી લેંગ્વેજ હતી. તેમાં પણ ભણ્યા હતા અને અત્યારે એ તો ક્વેશ્ચન છે હજુ. એના તો એતો થોડુંક વધારે જ આવે પૂછાય છે. પરંતુ આ જે એરે છે ને ટુ ડાયમેન્શનલ અને વન ડાયમેન્શનલ. એ થોડુંક થિયરિકલી છે એટલે એમાં તો લખવું થોડુંક મુશ્કેલી લાગે.
હા એ વાત તમારી સાચી પરંતુ હને જુઓ આમાં કેવું છે કે ક્યારેક ક્યારેક, પૂછાય છે, બાકી રોજ તો પૂછાતા પણ નથી હોતા એરા બધા મતલબ રોજ એટલે કે, બધા પેપર માં નથી પૂછાતાતા પરંતુ જયારે પેપર બનાવવાનારો છે પેપર કાઢ્યું જેમને એમને એમ થાય કે હવે આપડે કંક નવું અંદર પ્રશ્નો ઉમેરો છે તો જ આવા પ્રશ્નો. પૂછે નને તો રે ને. જે આપડે ભણ્યા ને ઇન હેરિટન્સ કન્સ્ટ્રક્ટર ડિસ્ટ્રક્ટર ફઇલ આ બધાના જ પ્રગ્રામો આવે છે અને એમાં પણ જો તમને કહી દઉ આઈએમપી પ્રશ્નો એક તો આપડે ઇન્હેરિટસ એના પછી ડિસ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટર. પછી ઓવરલોડિંગ એમાં ફંક્શન અને બે આવી ગયું પેલું
પછી એના પછી આપડું જે તમને ખબર હોય તો સ્ટ્રકચર આવતું હતું હેડર ફઇલ ને એ બધું.
સ્ટ્રક્ચર જે જનરલ સ્ટ્રક્ચર આવે એરુ ને
હા એ જ.
હા અત્યારે તો જુઓ પેલો તો લગભગ સી પ્લસ પ્લસ માં પૂછાયેલ જ છે આપડે હાજ પેપર હતું બે હાજાર પચીસ એપ્રિલ, તેમાં હીરો ફર્સ્ટ ક્રિશચન હીરો છે. જેમાં જર્નલ સ્ટિક્ટરચર જે જ એ પૂછેલું છે. ટુ જે ડોક્યુમેન્ટેશન ને લિંકિંગ સેક્શન. નેમ, ગોબલ ડિક્લેર છે એવું બધું પૂછાયેલું તો છે. પરંતુ લગભગ જો ગઈ વખતે પૂછાનું છું તો આ વખતે તો લાગતું નથી. પરંતુ બીજા કોઈક છે. પૂછી શકે. આ ક્રક્ટર ઓવરલોડિંગ તો સાચી કે હમ.
ઓ મે તમે કીધું કે ના પૂછાય શકે? હા એ તો તમે કીધું બરોબર પણ તમે જે કીધું ને કે ના પૂછાય શકે એ વાત ખોટી છે. કારણ કે ને તમે જોઓ કે આપડે છેલ્લે જે આપડે આજે એકાઉન્ટ નું હતુંને તો એમાં તમે જોયું જશે ટેલીનું તો એમાં છે છેલ્લા જે ચાર પ્રશ્નો પૂછ્યા હતા ને એ ચાર પ્રશ્નો છેલ્લા ચાર વર ત્રણ વર્ષમાં બધા આવી ગયા ને આ વખતે ફરીથી આ એરા ચાર પ્રશ્નો. એટલે એવું નથી હોતું સમજ્યા..
હા હા બરાબર. તો સમજી દે હા તો પૂછાય છે પરંતુ જો આપડે જેવું પૂછાય છે ને, એ એટલે એવું કહી શકીએ કે જે પૂછાય છે આપણે મહેનત કરતા નથી. અને બીજી બીજી મહેનત કરીએ છીએ. કે જે પૂછાતું જ નથી એટલે આવી રીતે આપણેે જ પોતે ફસ જઈએ હવે પછી એ જ નહી ખબર પડતી કે આપડણે તૈયારી શેમાં કરવી ને શેમાં ન કરવી. દર વખતે એવું જ થાય છે. ગઈ વખતે તો જુઓ રિઝલ્ટમાં માન માન હું તો ગ્રેસીગ થી પાસ થઈ ગયો. પરંતુ આ વખતે તો મેસે જે ગણિત છે તેમાં તો લાગતું જ નથી કે આપણને કઈક. ચિંતન મળશે. અને જો હજુ તો આગળ જો કાલનું એક પેપર છે કદાચ તે એને થોડુંક. ડિફરન્ટ પૂછાય ગયું તો આપડણે ફસાઈ જઈશું તો કદાચ એમાં ફેલ થવાના ચાન્સ થઈ શકે. અને બીજું કે હાર્ડવેર એ તો હજી બિલકુલ ચોપડીને પણ હું અડ્યું નથી. સર પણ એવું કે હતા કે આને નોર્મલી તમે મત લેજો કારણ કે એ થોડુંક અઘરું આવે છે. તેમાં પણ અવે શું થાય સે એ તો કઈ ખબર નહીં. કદાચ તેમાં કમ્પ્યુટરસ પેલા જે મને અ ઇનપુટ આઉટપુટ પોર્ટસ નેય એવું બધું કદાચ પૂછી લેને ત તો આવડી જાય. પરંતુ બીજું તો આવડવું લાગતું નથી મને.
હા એ વાત તો તમારી સાચી જ છે કે બીજું આવડવું મુશ્કેલ છે થોડુંક પણ ને આમાં આપડે જુઓ તમે છેલ્લા ત્રણ વર્ષ ના પેપર ના પ્રશ્નો તો કરી દેવાના અને પછી હને તમે આ આજના દિવસમાં તમેને છેલ્લા ત્રણ વર્ષના પ્રશ્નો જે રીપીટ થતા હોય એના ઉપર વધારે ધ્યાન આપો બરોબર.
હમ્મ.
પછી કાલ ને કાલ સવારે તમે ને જયારે ઉઠો ને ત્યારે તમે એના વિશે થોડીક વાત જોઈ લો અને પીલું પણ જોઈ લો અને પછી જયારે પરીક્ષાનો ટાઈમ આવે ને મતલબ બે કલાક બાકી હોય. તો એના બે કલાક પેલા ને તમારે બધું તૈયાર મતલબ આખી ચોપડી માંથી તમારા બધા જ પ્રશ્નો જોઈ લેવાના એક એક વાર એટલે જો તમને કોઈ બીજો પ્રશ્ન પૂછાય જાય ને તો પણ શું થાય કે તમને જોબ એના પ્રકાર યાદ હોય ને તો તમે અંદર લખી શકો તમને અવે પ્રકાર જ ના ખબર હોય તો તમે કેવી રીતે લખી શકો ધારો કે અવે મેં તમને પેલા કીધું કે કન્સ્ટ્રક્ટર પૂછાય છે ને ડીસ ચક ત તમે કીધું નથી પૂછાતો બરોબર તો હવે ડિસ્ટરકર પૂછાય ગયો તો તમે શું લખો તમને ખબર જ ના હોય તો પરંતુ જો અવે બે કલાક પેલા તમે વાંચ્યું ડિસ્ટ્રક્ટરમાં કે તમારે એમાં નામ સેમ હોય ક્લાસ જેવું જ પછી એમાંય રિટર્ન ટાઈપની જરૂર નથી એમાં ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થાય. આવી તે બધી તમને ખબર છે રિટર્ન ટાઈપની જરૂર નથી અને ઓટોમેટિક કોલ થાય છે. ત્યારે કન્સ્ટ્રક્ટર કોલિંગ કરાય એ વખતે ડિસ્ટટ કોલ થઈ જાય તો અવે આવું થાય ને તો તમને ખબર પડી જાય તો તમે કાંક લખી શકો એના વિશે ઓમ પછી તમને ખબર જ ના હોય ને અને તાજેતરમાં વાંચ્યું એટલે યાદ પણ હોય ઓમ જોવા જઈએ એક રીતે ગોખ્યું કેવાય પણ મૂળ ગમે તેમ કરીને યાદ તો રે ને એ કઉ એમ કઉ છું.
હા એ તો વાત સાચી જ છે. આપણે કંઈ શોર્ટ નોટ્સ વગેરે કંઈ પૂછાય કે નય પૂછાતી.
ના એવું તો અવે ઓમ શોર્ટ નોટમાં આ પૂછાય તો છે પણ એને કેવું ખબરે જો આપડે તમને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે પછી એવી રીતે જ બીજા હા સ્ટેટિક ડેટા મેમ્બર પણ છે એટલે એવી ત આઈ એમ પી પ્રશ્નો જ છે એ બધા અને પેપરમાં હોય એવા વધારે પૂછા તા આપડે.
હું હું બરાબર સમજ્યાં કાલ નું પેપર કદાચ થોડુંક સારું જાય તો સારી વાત કાલનું અને જે પરમ દિવસે છે ને એ કાલને તો તો એ સમજી લો કે થોડું ઘણું તો આવડે છે આપણને જે કો નોર્મલી કોડતો લકતા આવડતા જ હોય. પોતાનું આમાં તો કેવું કે પોતાનું લોજીક યુઝ કરવાનું છે. જેથી નોર્મલ તો આપડે એવા કોડ લખશો તો આપણને માર્ક મલશે પરંતુ જો અત્યારે કે અમુક લોકો કેવું કરે છે કે જે માઇક્રો વગેરે લઈને જાય છે અને એવુને એવું લખીને આવે પૂરું કે ભલે કે તેઓ પૂરેપૂરું પેપર જ લખતા હોય છતાંય સાયબ જે હોય. તે ફેલ કરે કારણ કે તેમની ખબર છે કાય રૂમ માઇક્રોમાંથી જ લખેલું છે કારણ કે પૂરેપૂરું કોપી હોય છે. તેના કારણે એટલે એ આપણેે કદાચ જાતે લખીએ તો લગભગ તો પાસ કરી દેશે. અને ગઈ વખતે પણ મારા એક મિત્રો કેતા હતા હમ્મ ગઈ વખતે મારા મિત્રો કેતા અતા કે અમે પૂરેપૂરું પેપર હોયને જે માઇક્રો કોપી માંથી લખ્યું હતું છતાં એમને ફેર કરે એટલે એવું તો સમજી જવાય કે આપડે કઇક કોપી વગેરે એવું તો કરે જ નહી પરંતુ પોતે થોડુંક સમજીને લખશો. તો પાસ થવાના ચાન્સ રહેશે. નેતિ નય આવે તો એટલું સારું છે કારણ કે પછી ઘણું બધું કાઠું પડે. કારણ કે આપડે જો જે સેમેસ્ટર નું ભણતા હોય તેમાં પણ પાસ થવાના ફાંફાં હોય. તો બઈ બીજી એટીઓ સોલ્વ કઈ રીતે કરવી આપડે. એ તો થોડુંક અઘરું જ છે આપડે પ. હું તો કઉ લગભગ જો મારે મેથેમેટિકમાં તો એટી આવાની છે. પરંતુ ભગવાન કરીને કદાચ ના આવે ને. તો પછી એના પછી તો ધારશું કે એક એ એટી આવાજ નથી દીધી. આ વક વખતે સેમેસ્ટર તો એટલું બધું જે મેથ્સ. ગણિત એ એટલું બધું અઘરું ઉતું કે વાત જ ન પૂછો. અવે પણ સિનિયરો પણ કેતા જ હતા કે તમારે જે સેકન્ડ સેમનું જે. છે મેથેમેટિક એ ખુબ જ અઘરું છે પછી તો કઈ વાંધો નથી પછી તો થોડુંક. જે આંકડા શાસ્ત્ર આવે એ ટાઈપ. બધું આવા છે એટલે તો એમાં તો આપણને રસ છે એમાં સૂત્રો વગેરે યાદ રાખી શકીએ. પરંતુ આ ગણિત માં તો ખુબ જ અઘર. ત દરેક દાખલો અલગ અલગ ટાઈપથી ગણાતો હોય છે. એટ એ તો આપણને આવડવું મુશ્કેલ જ છે મેં રવિવારે બસ એજ કર્યું તું. હું આખો દિવસ લેક્ચર જોયા મોબાઈલમાં. પરંતુ કેુ કે દરેથી દાખલો હતો બધો અલગ અલગ રીતથી પૂછાતા હતો. ગણવાની પણ અલગ રી એ તો મને ખુબ જ મુશ્કેલ પડ્યું અને પેપરમાં જે પૂછણ. એ આખા દિવસની મહેનત માંથી એક પણ દાખલો ના પૂછણો એટલે આવ. પછી એવું થયું કે આખી મહેનત. કરીએ તો મારે માથે જ ભરીને. એના કરતા ના ફવે તો સારું હોય.
એ જ ને એને કરતા મહેનત ના કરે તોય પણ માસ્ એ જવાના.
હા એ ગાવાના હતા આખો દિવસ મહેનત કરી છતાંય. અને બાજુમાં એક હવન ચાલુ હતું એટલે આપડું સ્હા થઈ ગયું ને હવન સ્હા થયું સમજ. એ ટાઈપની છે. અમારે તો ગણિતમાં આ સ્વાદ છે હવે. કાલે જોયું કાલે શું થાય છે એ જોઈએ કાલે સહાના થાય તો સારી વાત છે. બધા પેપરમાં પછી. સોલ્વ કરવું ઘણું મુશ્કેલી થઈને પડી જાય છે કાર હું તો એવું કઉ છું. કદાચ હું ફેલ થય તમે ફેલ થય ને તો સારું કારણ કે એકલાને પછી મજા ના આવે.
હ હ એવું થોડી હોય કે તમે ફેલ થાવ તો મારે ફેલ થવું જ પડે.
એટલે હું થું તો તમે થ છ સારી વાર. તમે થશો ને હ તો તો ભલે પાસે જ ના થતો ભલે પછી મારે તો. પ આવશે તો ચાલશે પરંતુ હું પા ફેલ થું. અને તમે પાસ થવો તો એવું તો સારું ના લાગે એ તમને મનમાં દુઃખ થાય કે. મિત્રો ફેલ થઈ ગયો.
ના મને દુઃખ ના થાય એવું. એવું તમારે વિચારવ ને વાંધો નહ મને ભલે દુખ થતું. હું મારું દુઃખ સહન કરી લઈશ બરોબર તમારે ટેન્શન લેવાની જરૂર નથી હો.
હા મારું તો એવું કેવું છે કે તમે દુઃખ થોડુંક કરો તો સારી વાત. અને એવું વિચારો કે ભગવાન મને પાર કરી દે તો સારી વાત હે. કારણ કે હું તો થાવાનો જ છું. એટલે તમે પણ વિચારી લો. કે ફેલ થઇ જવું તો સારી વાત છે. હા સાથે સાથે આપડ એટી સોલ્વ કરશો.
વાંધો નહીિ બીજા પણ ઘણા મિત્રો છે આપડા એના એના એમના જોડે. તું સોલ્વ કરી દેજે હું તને શીખવાડીશ બસ ના નથી કેતો કે જો મને આવડતું છેને યાદ રહેશે ને તો હું તને શીખવાડીશ. તારે આવશે ને એટ તો પણ એના માટે તારે મને ખોટો હેરાન કરો અંદર લઇ જઈને એ ખોટી વાત છે.
ના ના બંને હેરાન થઈ ગું એમ શું મને પછી
અરે! હેરાન થવાની વાત નથી, અંદર પૈસા ભરવા પડે છે બે હજાર રૂપિયા.
બરા બે હજાર ક્યા એક એટી ના જો પાંચસો રૂપિયા ભરવાના હોય છે, લગભગ તો એક જ એટી આવવાની છે આપડે. પછી જો હાર્ડવેરની તો કોઈ ગેરંટી નથી લેતો અત્યારે હું એ. કારણ કે જે પ્રમાણે સર કેતાતા. કે હાર્ડવેર ની તમે નોર્મલી મત લો. તો તે પ્રમાણે શું ખબર કદાચ હાર્ડવેરમાં એટી આઈ જાય તો? આમ તો લખવાનું તો ચાલુ જ રાખું છે કે એમાં સિજ કેવું કે જો લખવાનું નહી જે કઈ નહીં આવડતું હોય ને તો મેન મેન પોઈન્ટ વગેરે આપણે ઈ તૈયાર કરીને જઈશું. અને એ લખી અને બીજું અંદર તો આપણે જો જાતે જ લખવું પડશે. કારણ કે બધું માઇક્રો વાગેરે તો હવે જો કોપલી વગેરે તો આપડે કરતા જ નથી. જાતે લખશો જે આવડે એ. આપણને નડે છે છું કે જે ઈંગ્લિશમાં લખવાનું હોય છે ને તે. આપડે ગુજરાતીમાં મીડિયમમાં ભણેલા છીએ ને બધું ઇંગ્લિશમાં લખ વાનું થાય તેના કારણે આવી તકલીફો થાય છે.
હા એજ ને એ મેન છે. ઓકે તો સારું ચલ